હાલો, કેમ છો? બોલો કેમ છો?
કેમ છો?
મજામાં જય સી
અમે બી બરાબર છે. . મજા મા છે જે શ્રી કૃષ્ણ. અમે તો હવે અગયાર વાગે સુઈ જવાના છીએ. હ હા. અમે સારું લાગે. છે ‌હમ્મ.
ત જલ્દી સુઈ જઉ છો હમ્મ. હા તમારે અહિયાં ગરમી લાગે છે કે નહી આ વખત?
આ વખ ની ગરમી તો બહુ જ ફાડી નાખે એવી જ બઉવજ ખતરનાક ગરમી છે. બઉવજ ખતરનાક. . બધી જગે ગરમી બઉવજ છે. અમારે તો યાં ફોર . એટલે હ એટલે બ બઉવજ વધારે ગરમી લાગી રહી છે. તમારે તો બહુ સારું છે. બધું ને હવામાં તમારે તો રેવાનું છે. અમારે તો એવું નથી કાઈ.
પણ તમે વિચાર કરો આજે અમે આવી જગા રહીએ છીએ જ્યાં આટલી વનસ્પતિઓ જ બધું ઘરેરેલું છે. છતાં અહિયાં પાંદરા હ લતા નથી મતલબ હીંયા કુદરતી હવા વખત થોડું ઓછું જ છે. આ વખત અસ થે. ક્યા ગરમી છે વધી ગઈ છે.
બ જ બહુ જ ગરમી વધી ગઈ છે પણ. બધી ભગવાનને ઋતુ બનાવી છે. તમને ઓરી ઋતુ ની સ્ટોરી. ખબર છે કે ભગવાને ત્રણ ઋતુ કેસ એટ માટે બનાવી છે ત્રણ ઋતુની એક સ્ટોરી છે હ એક. છોકરી હતી જે અ.
હા.
હા હ. પાસે વાર્તા છે સ્ટોરી કેમ ભગવાને ત્રણ ત્રણ ઋતુ કેમ મનાવી ત્રણ. નહી આપડે કે મ ત્રણ.
અચ્છા તમે મને બતાડશો વાટ બદલ માહિતી આપશો.
એ એવી રીતનું છે કે દરેક. હ તમે. અ. એ જે આનંદ મારી શકો એ તણ એટલું થોડોક ત્રણ ગરમીનોબી આનંદ મારવો જોઈએ તમારે ઠંડીનો બી આનંદ મારવો. જો અને વરસાદ તો ભી આનંદ માણવો જો એ ઋતિ. એ વાર્તા એક એક છોકરી ઉપર છે એક છોકરી હતી જે થોડોક ટાઈમ થાય અને એનેમ થાય કે હું આ પરિસ્થિતિમાં હવે કેવી રીતે રહીશ. પછી થોડોક ટાઈમ થશે તો કે હું આ પરિસ્થિતિમાં કેવી રીતે રહીશ થોડોક ટાઈમ થશે તો કેશે હું આ પરિસ્થિતિમાં તો કેવી રીતે રહીશ ઈ શંકર ભગવાન ના મંદિરે જાય અને કે હવે મને આ ઠંડીથી બહુ કંટાળો આવે છે હવે તમે મને આ ઠંડી થી દૂર કરો. તો ભગવાને એને ગરમી આપી તો ગરમીમાં થયું તો એ થોડોક ટાઈમ થયું અને પછી એને એમાંમા પણ કંટાળો આવવા લાગ્યો પાછી શંકર ભગવાન ના મંદિરે ગય શંકર ભગવાનને કીધું કે મને તો આ ગરમી થી બહુ કંટાળો આવે પછી મારા શરીરની અંદર મને બહુ જ બળતરા થાય છે મને.